એમ છો.
શું કરો મારો અવાજ આવે છે.
આવે છે આવે છે મજામાંશે ટમાટા કેમ છે બધા.
હા અમાં તા પણ મજામાં છે વચ્ચે થોડી ઘણી તબિયત બગડી ગયેલી હતી.
હમ હમ બઉ ઘણા સમય પછી ફોન કર્યો તમે.
હા હવે બધું સારું છે એટલે હમણાં તો સિચ્યુએશન જ એવી હતી કે. કોને ફોન કરું ને કોને નહીં એટલે તબિયતના કારણે. કોઈને ફોન પણ નહી કર્યા અને થોડો આરામ લીધો.
હા વાતાવરણ જેવું છે ને બધાને જેવું જ છે. તબિયત નરમ ગરમ ચાલે છે.
હા તાપમાન છે ને બહાર નીકળવાનું બહ જ મુશ્કેલ હોય છે.
હમ બઉ ગરમી છે.
હા ગરમી પણ ઘણી બધી લાગતી હોય છે તેથી આપણા શરીરના. નાયુ છે અને શંકોજ આવી જતા હોય છે અને ગરમીના લીધે આપણને. તબિયત બગડી જતી હોય છે.
હમ. ઘરે પંખા ચાલુ હોય તો. પણ ગરમી લાગતી હોય છે ગરમવા લાગે છે.
હા હા એટલે મારો વિચાર છે હવે એસી લખાવાનો.
સારું કે ભાઈ. પછણ મોઘ પચીસ વીસ ત. ની આસપાસ ની કિંમત.
હા એટલા બ ઘણી બધી થઇ જતી હોય છે.
લાઈટ બિલમાં પણ તેમાં વધારો વધારે આવશે સોલર છે તમારે ઘરે.
નહીં એટલે જ મેં કહેહું છું કે પહેલાં સોલાં લખાવી દઈએ પછી એસી ખરીદી શકીએ.
હા સોલાર લખાવ દેવ તમે. સોલાર હવે એક લાખ સાહીઠ હજારમાં સોલાર મળી જાય છે. ઘર બેઠા આવીને આપણા ઢાબા પર ફિટિંગ પણ કરી જાય છે. અને સરકાર દ્વારા આપણને. સત્યાસીી હજાર રૂપિયા ની આપણને સબસીિડી પણ મળે છે. એટલે આપણને સોલર આપણને એસી પંચ્યાસીી હજાર માં આપણને સોલર. તૈયાર થઈ જાય છે અને એ સબસીડી આપણને આપણા ખાતામાં એક મહિના ની અંદર માં આવી જાય છે એટલે સોલર સારું કરે તમને.
આ તો બહુ જ સરસ સહાય કહેવાય સરકાર દ્વારા તો.
એ બીજી આપણને સહાય માટે એવું છે. કે આપડ જે લાઈટ બિલ આપણે ઓછું વાપરીયએ આપડ ઓછું વપરાશ. કરીએ તો આપણે સોલર આપને ત્રણસો યુનિટ આપતું હોય. આપડે બસો યુનિટ બાળી હોય તો સો યુનિટ ના પૈસા આપણા. વીજર આપડે જમા થાય છે જીબી માં અને ત્યારે વરષ. તે વરષ ના પછી આપણા ખાતામાં તે પણ પૈસા આપણા ખાતામાં એકસ્ટ્રા નાખે. એટલે એ પણ ફાયદો થાય છે આપણને.
એ પણ સારું એટલે આપણેે વીજળી નો પણ બચાવી શકાય.
હા ઓ શું વાપરીએ તો આપણે જીબી માં આપે જમા થાય. પછી આપણને વરસ ન હબતાય. પૈસા આપણા ખાતા માં આવી જયશે.
હા એકટલે સ વીજળી પણ બચી જતી હોય છે અને આપણને પૈસા પણ મળી જતા હોય છે.
હા એ સરલ લખા. હ હોય તો કેજો મને આપણા ફ્રેન્ડ જ છે એવું તમને ઘર બેઠા નાખી દેશે.
તમારા ઘરે પણ આગાડી લખાવી છે ને સોલાર. એ તમને કેટલામાં પડયુ.
એ એ એટલામાં જ પડી એક સા એક સાહીઠ હજારમાં. એક લાખ સાહીઠ હજાર માં ત્રણ કેજી ની છે.
તેની લોન પાસ થઈ ગઈ હતી.
હા પાસ થઈ ગઈ હતી સબસિડી સબસીડી પણ આવી ગયા હતા.
મળી ગઈ હતી આમને.
આપડે સો સોલર હોય તો આપડે વોશિંગ મશીન પણ આપડે ચલાવી શકીએ ઘરના કપડા ધોવા માટે.
હા એટલે આપડે છે ને ઘરનું ખુલે આમ બાપ. રી શકી એમ લાઈટ બિલ એવું ભરવાનું નહી હોય.
ગેસની બચત પણ થઈ શકે ઇલેક્ટ્રિક સગડી આવે છે ને ત્રણ હજાર રૂપિયાની તે પણ ચાલે ઇલેક્ટ્રિકમાં ચાલે અને તે પ. નાસ ચાય બની જાય છે. ભાત દાળ બઘુ બની જાય છે એ સગડી પર.
હમ પછી એ સ લખાઈ જવાનું પછી. કલર લખાયા પછી.
સ્ટોલ લખાયા પછી એસી લખીઇ દેવાનું.
હમ હમ. પછી એસી તો ગમે ત્યારે ચાલુ કરી શકાય બંધ કરી શકાય.
હમ ઉનાળાની સિઝનમાં આપડે ફૂલ ચલાવી શકીએ પછી આપણને ચોમાસામાં શિયાળામાં થોડોક વપરાશ ઓછો થાય છે એસી ન તો. એટલે ચાલી જાય.
હમણાં તો શિયાળામાં તાપ જ એટલો છે કે. એસી વગર તો બહાર નીકળવું મુશ્કેલ જ હોય છે.
હા હા.
અને ઠંડુ પાણી પણ ફિઝરમાંનું જ અમે પીએ છીએ હમણાં તો એટલું બધું તાપ લાગતો.
ફ્રીજમાંથી પીવે છે.
હ વચ્ચે અમે પેપ્સી પણ લાવ્યા હતા બજારથી આખું પેકેટ.
હા હા.
એટલે બપોરે જરાક જમીને પછી પેપ્સી બી ખાઈએ છીએ એમ.
હા હા.
પછ જ ઠંડક થા લાગે આપડા શરીર માં.
હમ હમ હમ. બીજું શું ચાલે નોકરી ધંધામાં કામકાજ.
કઈ નહી મેં તમને કીધું ટાઈમમાં છે આગાડી તો અઠવાડિયું ઉપ જેવી રજા મૂકી દીધી હતી નોકરીની
હા
અને. પીએફ પણ હતું એટલે પીએફ મૂકી દટલી હતી એટલે હવે કાલ. તે ત્રળ હશું નોકરી પર.
હ જવ મુકીટલે.
હા બે ત્રણ દિવસથી સારું છે આરામ કર્યો હતો. સાહેબ ને પણ વાત કરી છે હવે કાલથી કયા વિષય કરને એમ તો શું અમારે અહિયાં થી ઈકો જતી હોય છે ને એમ જ જઈએ છીએ આમ બેસીને આરામ થી જઈએ.
ટાઈમ પણ બચત થાય છે હમ
હ અહિયાં થી દોઢ ખણ કલાક જેવો લાગે તેમ પણ તો અમે વાન માં જ સુઈ જઈએ છીએ એમ
હા
પછી પહોંચી જાય એટલે જાગી જઈએ છીએ અને હવે જોબ પર લાગી જઈએ છીએ કામ કરવા
હા અમારે તો ટ્રેનમાં જાય છે તો બહુ બહુ ટાઈમ જાય છે અમારે તો સવારે છ વાગે નીકળીએ સાંજે સયાજી માં આવીએ તો બાર કલાક તો અપડાઉન સાથે બાર કલાક થાય છે. આઠ કલાકની નોકરી હોય તો અપડાઉન માં જ ટાઈમ ઘણો નીકળી જાય અમારે તો
હા હા એટલે ટ્રેન તો
થય તો કંટાળી જવાય ઘરે લેટ આવે
હા હા એટલે એલે તો ટ્રેન જો લેટ હોય તો તો ઘરનું આખું રુટિન જ ખરાઈ જતું હોય છે આવાજવાનું
હા કોઈ વખત અડધો કલાક લેટ હોય છે કોઈ વર સાઇડંગમાં મૂકે તો કલાક પણ લેટ
પછી તો સ્ટેશન પર પણ બેસી બેસીને કંટાળી જતા હોય.
હા અને ઉપર થી પાછા અપડાઉન વાળા હોય આઠ બધા એટલે દર્દી પણ વધારે હોય છે સાંજે તો
હમ પછી બધા સ્ટેશન પરથી થોડા થોડા બેસતા હોય છે કે
હા બેસતા હોય ઉતરતા હોય એવુ ન એવુ ચાલ્યા કરે.
પરંતુ તમે તો પાસ કરાવેલો હશે ને?
હા પાસ કરાવેલો તો પણ ગરદી થાય અપડાઉન વાળા હોય ને ઘણા
હમ હમ
શૂટિંગ હોય એટલે
હમ હમ
કતી કઠાય
બરાબર તમારે શું એમ કંપનીમાં શું ચાલે એમ
કંપનીમાં છે ને મોટા રૂમાલ બને આપડા શરીરસવાના નેપચિન બનાાય
હમ હ બરાબર છે
એ બધો માલ બહાર એક્સપોર્ટ થાય છે. અને અહિયાં પણ સેલ કરે છે ત્યારે સેલમાં બી સિગરેટ ના વેચી કરે છે.
એટલે રોખમાં વીચ
હા ડિફેક્ટિવ થોડું ઘણું હોય તે કાઢી નાખે એટલે
તમે જણાવજો મારે પણ ઘરના માટે થોડુંક આસનને એવું લેવાનું છે એ
કાર છે ત્યારે મે તમને જણાવશું કોલકાતા વજન પર ભમાણ આપે વજન પર રૂમાલ આપે નકીન આપે એ વજન પર આપે એક રૂમાલ ને બીજા નેપકીન એક એટલે કીલો થઇ જાય વજન
હમ તો તો બહુ સારું અને સસ્તું અને સરળ મળી જતું હોય છે આપણને
જરા ખામી હોય પણ આપણને ખ્યાલ નહી આવે ચાલે
હા એટલે હ દ રોજના રોજ વપરાશ માટે તો ચાલે ડેલી રૂટીન માટે
હા સારો માલ તો બાર એક્સપોર્ટ થાય
હ હા જે પેલું
થોડી ઘણી ખામી હોય ડોર હાજરા કામમ નીકળ ગયલા ડિઝઇનરમાં કેમ તે બીસી ગ રેટમાં કાઢી નાખે સેલમાં
હા હા બરાબર છે કઈ નઈ તમે એવું હો તો મને આગળ થી જાણ કરજો કાં તો તમે લઈ મૂકજો મેં તો લઈ લેવા તમારા પાસે તે પછી પૈસા એવું આપી દઈશ
ઓકે હા કઈ નઈ લઈ જવા હવે જે દિવાળી પર સેલ છે હજી ઘણો ટાઇમ છે
હા એટલે કે મારે હાથ રૂમમાં હાથ રૂમમાં લેવાનો છે પછી જે આપણેે ઘરમાં પાથરિયે અને પગ લુચ્ચાનાયા તે બધું લઈ લેજો એમ
હા હા ઓકે
બે બે નો શેટ લઈ મુૂક છો ની જયારે ડિસ્કાઉન્ટમાં બહાર કાઢે ત્યારે
હમ હમ એટલે બે કિલો લઈ લેવ હું
હા સારું
બરોબર તમારે કેવું છે કામકાજમાં
મારે તો કઈ નહી હવે કાલે જામ પછી જોઈએ હવે બધા શું શું કરતા સે એવું કામ કરતા હતા તમારે તો શું સુપરવાઈઝરમાં ખાલી ઓફિસમાં બેહી ને ખાલી અડધો કલાક કલાકમાં એક આતો મારી આવનો કે બધા કામ કરતા છે કે નથી કરતા તે ખાલી જોવાનું એમ
હમ
સુરવાઈઝ જેવું એમ સેલ્સ ચેકિંગ કરવાનું એમ
હા બરાબર સારું કામ છે
હમ્મ હમ્મ હમ્મ એ પણ હમના તમારે ફર્સ્ટ સિફટ ને સેકન્ડ સીફટ જ લેવું છું નાઈટ શિફ્ટ નથી લેતો
હા
હમ વાન વાન નથી જતી નાઈટ માં એકલે પછી સાહેબ જોડે વાત કરેલી છે એટલે ચાલ્યા કરતું છે હમ્મ
હ હ
મારા કંપનીમાં તો હુ છે કે અમારે બોલફેન બને એમ
એવું છે
હમ્મ એટલે બધા જે
થતી હશે
બધી બાર સપ્લાય થાય છે એ લોકો કન્ટેનર માં મોકલી આપે છે એમ પેક ઠન કરીરીને
હા.
કોઈ મશીનમાં ડૂછલા બનતા હોય કોઈ મશીનમાં રિફેલ બનતી હોય.
હા હા.
પછી કોઈ મશીનમાં. એને ફીટ કરવાનું હોય છે.
હા હા.
હમ.
એ કમ્યુનિટી અહિયાં આવેલી છે ને આપડે ડુંગરી પાસે આવેલી છે ને હાઈવે ની નજીક છે.
હા એ છે ફ્લેર ફ્લેર.
બજુમાં હા નામ સમજ્યું છે તને.
લર કંપની છે આવેલી છે.
દમણમાં પણ બહ ઘણી કંપની છે બોલપેનની. હન્ને ઓકે.
હા એમાં પણ ચેકિંગ બઉ જ કરતા હોય છે.
હમ હમ. એમાં તો હે ગાડી લઈ જાય તો હેલ્મેટ પહેરને જવા પડે ફરજિયાત. એવું છે રૂલ્સ.
હા હમણાં કાલે ભરતી કરવાડવાની છે. તે હવે મેસેજ આવેલો છે હું પણ મારા મિત્રો જોડે શેર કરતો છું. તમેને પણ શેર કરો છો તમે તમારા મિત્રોને શેર કરજો.
હા.
કોઈ ફ્લેયર કંપની માં આવવા માંગતું હોય તો એમ.
હ હા હા.
સારું તો પછી જણાવજો.
જણ જણાવ ચોક્કસ.
ચાલો બાાય.
હા સોલર વિશે પછી મે તમે જણાવજો કે આપડા ફ્રેન ને વાત કરી. ને ગોઠવી નાખીએ.
હા સારું સારું મેં ઘરના જોડે વાત કરી લઉ એક વાર. પછી તમને કહું સારું ભાઈ.
ઓકે બાય.